હલો.
કેમ છો?
બસ મજામાં હો તમે કયો?
હ પણ મજામાં બસ બધા મજામાં. છે.
બધા મજા માં ને.
હમ્મ તમારા .
બધા મજામાં છે જો. હમ્મ હમણાં તો જો વેકેશન છે તો ફેમિલી જોડે એન્જોય
હમ્મ એ તો છે જ એ એજ ને આખો વર્ષમાં બસ આ બે ત્રણ મહિના જ મળે ફેમિલીની સાથે.
હમ્મ, હા ફેમિલી સાથે શું મજા આવે. ઘણા ટાઈમે બધા ભેગા થઈએ ને એટલે
એ હ જો આ આ મતલબ આ સિઝનમાં એ પછી, આ મેંગો યા આંબો મળે પછી, એ ફેમિલી સાથે ખાવા માટે બહુ મજા આવે.
હમ્મ, ના ના ઘણી વાર આપડે પરિવાર થી અત્યારે શું છે. કે માહોલ એવો છે. જમાનો એવો છે. લોકોની નોકરી અલગ અલગ જગ્યા એ હોય, એના હિસાબે પરિવારથી દૂર રહેવું પડતું હોય, પોતાનાથી એના હિસાબે આવું કઈ વેકેશન આવે કે કોઈ ઓકેશન આવે અથવા કોઈ પણ ફંક્શન હોય, એના માટે થઈને આપણે પરિવારને મળતા હોઈએ છીએ, પણ જે પરિવાર સાથે જે મજા આવે ને એ અલગ જ વસ્તુ છે.
એ તો તમે હા ચુ કીધું કેમ કે હવે, જો પો એવું નથી, કે ભ પરિવારને સાથે રહીને બધું થઈ જાય. કેમ કેમ, કોઈને કોઈને કામ માટે તો બહાર જવ જવું જ પડતું છે. કેમ કે, હવે જોબ બી જો તમે કઈ બીજા સ્ટેટમાં આવે કઈ બીજા સિટી માં હોય તો જોબ માટે તો જવું જ પડે. પછી, આ વેકેશન વેકેશન પડે ત્યારે પછી, પી બધા ભેગા થાય પછી મામાના છોકરા, માસીના છોકરા કોઈના છોકરા બધા ભેગા થઈ જાય. પછી બહુ મજા જ આવેે.
હા, તમે સાચું કીધું અને જોકે અત્યારે, તો એવું બહુ છે. નઈ કે બધા પરિવાર સાથે રતા હોય જયારે, પહેલાના ટાઈમમાં એવું હતું કે ઘણા બધા ફેમિલી એક સાથે રહેતા હોય, અને બધાની રસોઈ સાથે હોય બધાનું રહેેવાનું સાથે હોય. અને એટલી આમ એન્જોય કરતા હોય મજા આવેને, બધા જોડે જોડે રેતા હોય કાકા બાપા દાદા અનેને બધા દાદા દાદી સાથે રમતા હોય છોકરાઓય એકા બીજા
એ એ તો તમે હા ચુઝ કીધું એ પેલો નો ટાઈમ હવે, યો લગભગ હવે તો મારા મને તો એવું લાગતું જ નથી. કે ભાઈ મેં કોઈની જોઈન્ટ ફેમિલી દેખી હશે.
હા,
હમ કેમ કે પેલા તો એલા તો બઉ જોન્ટ ફેમિલી તે હતી.
હમ.
એ જ ન
બાકી તમારે શું ચાલે છે, શાંતિ ને.
હ શાંતિ હવે મતલબ આ સિઝને તો કોઈ મામા માસેનો છોકરો તો કોઈ આવ્યો નથી. કેમકે, એ મતલબ લગ્ન એ મળલા હતા. બધા તો કોઈ આવ્યો જ નથી હમણાં પછી, હમ્મ, નાસીિન છોકરા ન લગ્ન હતું. ત બધા ભેગા થયેલા હતા. પછી, ત્યા આ લગ્નમાં જ બધા મજા,
હમ્મ, ના સાચી વાત છે. જો આપડે પરિવાર જોડે રેતા હોય. ને તો આપણને આપણે શું કેહેવાય આપણે મન ફાવે એવું વર્તન ના કરતા હોય. અને તમે જો જો જે ફેમિલી સાથે રતા હોય ને એ લોકોને અલગ જ હોય. પોતાના ઘરના નિયમો હોય. પોતાના સંસ્કારો હોય, એવું બધું પરિવારની ઝલક એમાં દેખાતી હોય. જે અલગ ફેમિલીમાં રેતા હોય એ પણ ખબર પડી જાય. કેમકે, પરવાર હ કેમકે, પરિવારમાં જો હા, બધા સાથે ર ને એટલે એકાબીજાને માન મર્યાદાનું અને એવું બધું સંસ્કાર એ લોકોમાં વધારે હોય એવી રીતે ખબર પડે. બાળકોને બી ખબર પડે કે મોટા જોડે કેવી રીતે વર્તન કરવું. આપડે બીજા સામે કેવી રીતે વર્તન કરવું. એ બધું છોકરાઓને પણ ખબર પડે. અને પરિવાર ખરેખર કહીએ ને તો આપણા માટે એક. મજબૂત પાયો છે જેમ કે એમાં આપડે કોઈ પણ ભૂલ ગમે એવી ભૂલ હોય ને તો પરિવાર આપડી સ્વીકારી શકે. જ્યાં આપડણે કોઈ વસ્તુનો વિચાર કરવો ન
એ તો તમે હાચૂ
બોલવા હા બોલવા કરવામાં કોઈ પણ વસ્તુ નહી. જે પરિવાર આપણને સ્વીકારતું હોય હર હાલમાં બીમારીમાં હોય. કે કોઈ પણ સંજોગોમાં પરિવાર આપડી સાથે હોય
કેમ કે જી હવે આમ જોઓ તમે કેમ કે સંસ્કાર જો હોય. એ બધા ફેમિલી પર આવે હવે ફેમિલી જ બરાબર સંસ્કાર આપે તો જ આગળ જઈને છોકરો હોય એ કોઈને ર આપવાની હોય કોઈને ની આપવાની હવે જો તમે કોઈ જ આપણે ગાળ ગલોજ કરતુ હોય તો અગર એ મોટું હોય. તો એ આપે હાભળી લ્યો અને નાનું હોય તો આપણે એને કઈ જવાબ આપવાનું છે. એ બરાબર એ નાનપણમાં જેને સંસ્કાર મળી ગયેલા હોય. તો આગળ જઈને એ બરાબર એને કામ આવે.
હા બરોબર છે. વાત સાચી છે તમારી પરિવાર થકી આપણને ખબર પડે કેવી રીતે રેવું? કેવું વર્તન કરવું?
એજને
હાલમાં અત્યારે કેવું છે. કે લોકોને ફેમિલી જોડે ઓછું રહેવું પસંદ છે અત્યારનું જે જનરેશન છે. ને એ બધાને સ્વતંત્ર રહેેવું ગમે છે. સ્વતંત્ર રીતે પોતાની આઝાદી થી રહેેવું ગમે છે. એટલે એના હિસાબે પરિવાર થી દૂર થાય છે. અને અમુક લોકો મજબૂર થઈને પણ રહેેવા નથી દૂર થવા માંગતા પણ થવું પડે જ કેમ કે નોકરી અલગ શહેરમાં હોય. કામ ધંધો અલગ શહેરમાં હોય. એટલે લોકોને પરિવાર થી દૂર થવું પડે છે.
અને હજુ પરિવારમાં એક જો હોય એ લીડર કેવાય. એ એ એકદમ મજબૂત રે કેમ કે એનો સાંભળે છે.
હા હા હા જે વડીલ હોય એ વડીલનું જ ઘરમાં બધું માન સમાન બધું હોય
એ જ ન હવે એ એ અર કોઈ નાલા છોકરાને એને શું કીધું કે ભાઈ તું ઘરમાં આવીને બેસી જા એ બારાઈ એને ભીક લાગે કે ભી આપડે મારે કે કઈ એ ને એ જે રેય એને મારવાનો નથી પણ એને ડર દેખાવે કે ભાઈ બહાર ની જવાનું બહાર જઈએ તો આપડે જ કશે લાગી જાય પગે પછી કઈ બીમારી આવે. જો તમે બહાર કેટલી બીમારી રેય એ પ્રદુષણ માં કોઈ કોઈ હવે નાંલા છોકરાને એવું ખબર નહી રહેે કે ભાઈ આપળે બીમાર થઈ. જશું કે શું? એટલે આ માણસે એને અંદર મૂકી ઘરમાં મૂકી
હમ જયારે પરિવાર છે આપણે સુખ દુખ ના સમયમાં સાથે હોય ત્યારે આપણને મદ અ મદદરૂપ થાય એમ કે કોઈ પણ તકલીફ આપણને આવી કોઈ પણ ઈસ્યુ બયનો આપણી સાથે તો પેલા પરિવાર રજ ઉભું હોય ત્યાં
એ જ ને
હા એટલે પરિવાર આપડા જીવનમાં સૌથી મોટો હિસ્સો કેહેવાય જે આપણને મજા આવે એના જોડે રેવાની
એ તો તમે હાચું જ કીધું કેમ કે હવે બધા જ જગ્યા મેન જો રે એ પરિવાર રેય પરિવાર જો અગર સ્ટ્રોંગ હશે ને તો આપડી કોઈપણ મુ મુશ્ લાવવા દો આપણે
હા સમાન હા સરળતાથી આપડે એમાંથી બહાર નીક પકડે જઈએ. મુશ્કેલી નો સમય ભી આપ આપણે સરળતાથી કાઢી શકીએ જય્યારે પરિવાર સાથે અને જો પરિવાર જ જો એકબીજાના ખિલાફ થઈ જાય.
તો પછી કઈ નહી આપડે તો પછી કેટલો પણ આપણે સોચતા હોય ને કે ભાઈ કેટલી બી મોટી મુસીબત આવવા દો આપણે હેન્ડલ કરી લો તો પણ પરિવાર અંદરથી અગર એકબીજાના દુશ્મન હશે ને તો નહી થાય પછી આ
બરોબર છે તમારી વાત. એટલે પરિવાર માં બધાને સયુક્ત રશું ને એટલે આપણને અને બાળકોને વધારે મજા આવશે જીવન જીવનમાં સહેલાયતા રે કેમકે જો અત્યારે એવું છે કે બાળકોને ભણવામાં અને બધી રીતે અત્યારે મોંઘવારી પ્રમાણે બધું વધતું ગયું છે એટલે ફેમિલીમાં મધર હોય અને ફાધર હોય માતા પિતા બંનેને કામ કરવું પડતું હોય છે. બાળકને સાચવવા માટે થ જયારે પરિવાર સાથે રેતા હોય ને તો એ વધારે તકલીફ ના પડે બાળકો જે સાર સંભાળવો એ પરિવારના બીજા લોકો સંભાળી લે એટલે જે માતા પિતા જે કામ કરતા હોય ને એને કોઈ તકલીફ ના પડે જય્યારે જો એકલા સંયુક્ત રેતા હોય તો તો એ ફેમિલીને બહુ તકલીફ પડે આગળ જતા કેમકે જો બાળકોને એકલા મુક્ત કેને જવાનું પછી એના કામ પર સમયસર પહોંચવાનું આવીને બાળકો નું ધ્યાન રાખવાનું બધું બહુ અઘરું પડી જતું હોય છે. એટલે જો પરિવાર સાથે રેતા હોય ને એટલે આપણને આ બધી બાબતો નો સામનો ન કરવો પડે.
એ તો તમે હાથ ચુઝ કીધું. હવે મારે તો એવું ખબર નહી લાગતું કે ભ મેં કોઈની જોઈન્ટ ફેમિલી જોઈ હશે કે નહી કેમકે જોઈન્ટ ફેમિલી મારે જો લગભગ મેં જોયેલી જ નથી એ મારા પપ્પાની પપ્પા જે હતા દાદાને એ લોકો એમની લગભગ જોઈ ફેમિલી કેમ કે મારા પપ્પા એ કેહેતા હતા કે અમારી જોઈન્ટ ફેમિલી હતી એમું હતું જે મારા દાદા હતા એમ. એક સ્ટ્રોંગ હતા એમને ક જતા નહી દેવા. સ્કૂલ માં ભી એકમ ટાઈમ મ જવાનું એમ જેમ તો મેં સોચ્યું કે ભાઈ એમની જોઈન્ટ ફેમિલી હતી તો એમના સંસ્કાર બી બહારા છે પણ હવે જો તમે કોઈની જોઈન્ટ ફેમિલી નથી હવે જો
અત્યારે ટકતી નથી કેમકે જે સહનશીલતા અત્યારે લોકોમાં ઓછી છે. જે એક સહન પેલાના ટાઈમમાં એવું હતું કે જે વડીલ હતા ને વડીલ થકી આખી પરિવાર નું સંચાલન થતું અને અત્યારે છે કે બધ બધાને પોતાની સ્વતંત્ર રીતે જીવવાનું ગમે છે એના હિસાબે પરિવાર જે તૂટવા માં
અને પેલા જો વડેલ લોકો કોઈ હારા માટે કેતા તો તો હમ હાંભળી લેતા હતા પણ હવે એવું નહી કરે હવે જો કોઈને ક કે ભ તું આવું જ કર એવું જ કર તો એને હજુ કે કે ભ હવે ડોહો થઈ ગયેલો છે તું તારે તારો રે ને મને કઈ નહી કેતો. હવે એવા ઉલટા જવાબ આપવા લાગી ગયલા છે.
ના સાચી વાત છે તમારી એકદમ પરિવારમાં અત્યારે માન સન્માન ઓછું થઈ ગયું છે લોકોને માન મર્યાદાનું અત્યારે કોની સામે શું બોલવું આપણે સહનશીલતા લોકોમાં ઓછી છે કેમ સંબંધોને સાચવવા એ બધું લોકોને અત્યારે શું સમજાય છે
હવે, એમ એક પ્રો મતલબ એ મે નોટ કર્યૉ હમણાં જો કોઈ પણ દેખાય જાય એ પૈસા ને બહુ વેલ્યુ આપે, પણ જે ફેમિલી ને વેલ્યુ એટલી ની આપે
હા, હા, હા, સંબંધો એના હિસાબે વધારે ફેમિલી એના હિસાબે વધારે છૂટું પડી
એજ ને, અને એને એવું ની હમજ પડે કે ભાઈ પૈસો તો આપણે લાઈફમાં આખી જિંદગી છે આપણા પાહે કે આપણે પૈસા કમાવી શકો બરાબર પણ જ્યારે એ જો ફેમિલી છે એક વાર અગર તૂ ગઈ. બીજી વાર એ ફેમિલી મતલબ સ્ટ્રોંગ થશે કે તમે જ કહો મને.
બરોબર. સારું ત્યારે આપડે પછ પછી મળીયે પછ પછી વાત કરીએ આવજો.
ચાલે ચલે.
હ લ